કેમ છો મજ જામા
હા મસ્ત મજામાં તમે કેમ છો.
બસ મજામાં જ છે આજે તો તમને હું થયુ ખબર
શું થયું
આજે એકક્ચ્યુલી મેં ઓનલાઈન મો આજે મેં એકક્ચ્યુલી મે ઓ ઓનલાઈન વોચ મંગાવેલી હતી.
હા
હવે વોચ તો આવી પણ એ હારી એનો બેલ્ટ આખો તૂટેલો આવ્યો વોચ ઓનલાઈન શોપિંગ જે મંગાવેલી હતી એ વોચ વચ આયવી પણ એનો બેલટ આખો તુ ટેલો આયવો તો એ લોકો તો રિપ્લેસ કરવા ના પાડે છે
તો તમે શું કસ્ટમર કેરમાં કોલ કરીને વાત કરી જોઈ
કસ્ટમર કેરમાં વાત કરીએ હતી એ લોકોએ એમ કી્યું કે તમે બે ત્રણ દિવસ રાહ જુઓ હો તો હવે અવે તમને બે ત્રણ દિવસમાં તમને રિપ્લેસ કરી આપીશું
બરાબર બરાબર તો હું તમને એમ કેતી હતી કે આ તમ ઓનલાઈન જે શોપિંગ કર્યું. ત્યારે તમે પેલું રિફંડ અને એનું બ ઓપ્શન નોતું જોયું. કે અગર જો પીસ કે તમે જે વસ્તુ ઓર્ડર કરી છે જે અગર ડેમેજ આવે તો તમને એ રિપ્લેસ કરી આપે તમે એવું નતું જોયું.
હા એ એ બધું જોઈને જ મેં ઓર્ડર કરેલું પણ હવે ખબર નહી એની વડ કંઈક મિસ્ટેક થયેલી હશે કારણ કે જો ઓનલાઈન શોપિંગ તમે જો કરીએ આપણે કરીએ તો ઓનલાઈન શોપિંગના તમે જો બધા જ ઓપ્શન લોકો મેં બધું ચેક કરીને જ કરેલૂ પણ ખબર ને કેમ આ ઉ થીયુ કે હવે.
અરે યાર હવે શું કરશું.
હવે કઈ નઈ એ લોકો રિપ્લેસ કરી આપશે મેં વાત વાત કર્લી મળે એમ નવી તો આજે આપણે આ વિષય પર આપણે ચર્ચા કરીએ ઓનલા લાઇન શોપિંગ પર.
હા.
તો ઓનલાઈન જે શોપિંગ જે છે એના તમને ફાયદા બી ઘણા બધા છે એ એના કારણે અરા ગેરફાયદા બી છે. તો ફાયદાઓ આપણને એ છે કે આપણને પહેલાં ત બધ ધી વસ્તુ આપણને ઘર બેેઠા મળી જાય છે. અરો અવાજ નથી આવતો. હલો હાલો અવે એયવો અવાજ.
હા સાચી વાત છે હું એમ કેતીતી કે આપડે જે ઓનલાઈન શોપિંગ કરી ને તેના ઘણા સાફ ફાયદા પણ છે અને ગેરફાયદા પણ છે. સાચી વાત છે?
બિલકુલ સાચી વાત ફાયદા ઓ છે કે આપણને જે વસ્ત તું છે આપ આપણને ઘર બેઠા મળી જાય છે આપડે કોઈ બી દુકાનમાં જઈને જોવાની જરૂર નથી થી આપડે જે વસ્તુ મંગાવી એટલે મંગાવી એટલે આપડે દુકાનમાં જે ભા આપડે ખાલી ભાવ કરાવી શકીએ કે આ ભાવમાં ઓનલાઈન મળલું છે તો આપણને ઓફલાઈન સ્ટોરમાં આપણને કેટલા ભાવે મળે છે એ આપણે ખાલી ભાવ ઘટાવી શકીએ બાકી આપણને જે બી વસ્તુ મંગાવએ
સાચી વાત છે, આપડે ઓનલાઈન શોપ શોપિંગ જયારે કરીએ ત્યારે આપડે એ બી જોઈએ છે કે આપડે અને અહીંયા ઓફલાઈન ભાવ થી સસ્તું મળે છે કે મોંઘુ મળે છે આપડે રીપ્લેસ રિફંડનું ઓ ઓપશન બી જોઈએ છે કે શું અગર પ્રોડક્ટ કઈ ખરાબ આવે તો આપણને શું પાછું રિપ્લેસ થઈ જાય બીજી વસ્તુ આપડે એ ધ્યાન રાખીએ છેએ વધારે કે આપણને જે વસ્તુ આવે છે તેની આપડે રિવ્યુ ચેક કરીએ છીએ અગર જો રિવ્યુ સારા હોય તો જ આપડે મંગાવીએ છીએ હું તમને સાચી વાત કહું, હું તો એવા જ વસ્તુ મંગાવું છું જેમાં ફાઈવ સ્ટાર રેટિંગ હોય બાકી તો મંગાવતી જ નથી ભલે ને એ લોકોને ફોર પોઈન્ટ ફાઇવ પણ રેટિંગ કેમ ના હોય હું તો એવી વસ્તુ મંગાવતી જ નથી, ઓનલાઈન શોપિંગમાં એ ફાયદા આપણને થાય કે આપ
અવાજ પાછો બંધ થઈ ગયો તમારો
બધું જ આપણને એક જ જગ્યાએ મળી જાય છે બસ આપણે ઓર્ડર કરવાની જ જરૂર હોય છે
ઓનલાઈન શોપિંગ ઘણા બધા પ્લેટફોર્મ છે જેવી કે તમે એમેઝોન છે, મિશો છે, ફ્લિપકાર્ટ છે, એવા ઘણા બધા પ્લેટફોર્મ છે અને એમાં ઓનલાઈન શોપિંગમાં કેવું છે કે ભઈ દરેક તહેવારો હોય કે દરેક ફેસ્ટિવલ હોય એના પર તમને વિવિધ તમને ઓફર મળે કે ભઈ આટલા ટકા ડિસ્કાઉન્ટ આ વસ્તુ પર આ ટ આટલા ટકા ડિસ્કાઉન્ટ ઓરિજનલ ભાવથી આટલો ભાવ ઉઠાવવા પર કાઉન્ટ તમને આ વસ્તુ મલે
સાચી વાત છે, સાચી વાત છે ઓનલાઈન શોપિંગમાં તો એવું બી હવે મેં જોયું છે કે ખાવાનું પણ આપણને તરત મળી જાય છે કે ચલો હવે આપણને ભૂખ લાગી અને પીઝા ખાવા છે તો સીધું ડોમિનોઝ ની એપ બોલો અને મંગા મંગાવી મારટીનોસ ની એપ ખોલો અને મંગાવી અને આપડે એ ઘણા ફાયદા છે કે આપણને એક એપ છે, બ્લિંકિટ કરીને જે આપ આપણને આપડે ઓર્ડર કરીએ તેની પંદર થી વીસ મિનિટમાં આપડો ઓર્ડર આપડા ઘરે પહોંચાવવાની ગેરંટી આપે છે, અને અગર જો એ વસ્તુ ના થઈ તો આપણને અડધા પૈસા પાછા આપવાની પણ વાત કરે છે શું તમે એપના વારામાં જાણો છો?
હા, મેં આ મેં એપ વિશે સાંભળ્યું તું કે બ્લિંકિટ જે એપ છે એના પર તમને દૂધ મલે પછી, તમને કરિયાણું તમને મલે તમારે જે મંગાવું તે મંગાવી શકે જેમ કે દૂધ દૂધ છે પછી જીવાની જે વસ્તુ હોય આપડે ઘરે જે વાપરતા હોયએ એ વસ્તુ તમને સેલાઈ તમને ઓનલાઈન મળી જાય એટલે એ એપ બી સારી છે, પણ એ જમવાનું વાત કરી કે તમે આપણે જે વસ્તુ ખાવી હોય એના માટે તમે ડોમિનોસની વાત કરી માર્ટિનોસની વાત કરી પણ એક બીજી બી એપ છે ઝોમેટો અને સ્વિગી ઝોમેટો અને સ્વિગી પર આપડે જે એરિયામાં રહેતા હોય એ એરિયાની જેટલી બી રેસ્ટોરન્ટસ છે એ રેસ્ટોરન્ટ્સ માથી આપણને ઘણી બધી વસ્તુ આપણે જે ખાવી હોય તે આપણે ઓર્ડર કરી શકીએ અને આપણા લગભગ વીસ, વીસ કે અડધો કલાકમાં આપણા ઘરે આપણે વીસ મિનિટ કે અડધો કલાકમાં આપણા ઘરે આવી જાય છે જેમ કે તમે ઝોમાટોની વાત કરુ તો ઝોમાટોની અંદર જે છે આપણે, આપણા તમે સમજી લો કે તમે રહેતા હોય અમદાવાદમાં, અમદાવાદની અંદર જેટલી બી રેસ્ટોરન્ટ છે એનું આખું લિસ્ટ આવે તો એ રેસ્ટોરન્ટમાં શું શું મને એનું એનો એક મેનુ ખુલી જાય એ મેનુમાંથી આપડે જે ખાવું હોય તો ઓર્ડર કરી દેવાનું હોય એટલે અડધો કલાકમાં આપડા ઘરે આપી જાય ને આપડે એ આપડે શાંતિથી ઘરે બેસીને ખાઈ શકીએ અને હોટલમાં જવું હોય તો હોટલમાં બહુ બહુ ભીડ હોય આપડે વેઇટિંગમાં બેહવું પડેને કારણે આપણે ઝોમાટો પર મંગાવી લઈએ તો આપણને પહેલેથી એ વસ્તુ મળી રેય
સાચી વાત છે એ બધી એપો હોવાથી આપણને એટલું સારું હોય છે આપણાથી બીજી શોપિંગો પણ બધી ઈઝી થઈ જાય છે. કે ચાલો હવે આપડે કાલે કશે જવાનું છે ને અત્યારે આપડે પાસે કઈ કપડા લેવાનું આપડે ભૂલી ગયા છે તો આપડે એવી બધી એપ પરથી મંગાવી લઈએ તો આપણને શું બધું સારું પડે કે એક દિવસમાં આવવાની ગેરટી હોય છે, એનું આપણેે લોકેશન ટ્રેક કરી શકીએ છે, પછી અ એક બીજી એપ એવી નીકળી છે કે તમારે જો અગર કોઈ બી કપડા નવા પહેરવા હોય તો તમારે એ ઓર્ડર કરવાના, અડધો કલાકમાં આવી જાય, અગર જો તમારે એ ટ્રાય કરી લેવાના અગર જો તમારું ફિટિંગ બરાબર ના હોય તો એ તરત જ તમારી પાસેથી એ ઓર્ડર લઈ જશે લઈ જશે અને એક સાઈઝ મોટું કે એક સાઇઝ નાનું તમારી પ્રમાણે આપી જશે. એ વસ્તુ મને તો એટલી સારી લાગી કે અગર કશે ચલો આપડ પ્લાન બની ગયો અચાનક કે અહિયાં કશે જવું છે, ને છોકરીઓનો આ તો સવાલ હોય જ છે કે મારી પાસે પહેરવા માટે કઈ કપડાં જ નથી, તો તમે તરત ઓર્ડર કરી દેવો ને તમારી પાસે આવી જાય સાઈઝ નો બી કોઈ ઈશ્યુ હોય જ નહી કે, અગર જો તમને નાનું કે મોટું જોય તો તરત જ લઈ જાય છે. તમારી પાસેથી અને પાછું આપી જ જાય છે. એટલે એ વસ્તુ મને તો ખુબ જ ગમે કે ઓનલાઈન શોપિંગના આટલા બધા ફાયદા હોય છે
તમે જે એપ વિશે વાત કરી કે કપડા અડધો કલાકમાં આપી જાય, અને પછા આપણો ઓર્ડર બી આપ ફરીથી લઈ જઈએ રિપ્લેસ કરી. તો એપનું નામ જણાવશો તમે એપનું નામ શું નામ છે તમે જણાવશો એનું?
એપનું નામ કઈ મને એકદમ ધ્યાન નથી પણ કઈ અત્યારે નવી જ એ ખુલી છે. અને એનો સિમ્બોલ કઈ પિંક કલર થી હોય છે. કે સ્પેશિયલ ગર્લ્સ માટે બનેલી હોય, એટલે એના માટે હોય છે. મેં તમને એપ ના વિશે વધારે માહિતી નહી આપી શકું કારણકે મારે અત્યારે ધ્યાન નથી. એ એપ મેં કશે સાંભળ્યું છે, મારી ફ્રેન્ડ પાસેથી કે એને ટ્રાય કર્યું હતું. હા ફ્રેન્ડ થી યાદ આવ્યું કે, મારી એક ફ્રેન્ડ સાથે ઓનલાઈન શોપિંગ વખતે એક દગો પણ થયો હતો. એણે એટલો મસ્ત એક ગાઉન મંગાવેલું બ્લેક કલરનું. તેમાં એણે અ જોયલું કે ફાઈવ સ્ટાર રેટિંગ છે, પણ એ પછી એને બીજી એપથી જયારે મંગાવ્યું ત્યારે એમાં એને ફોર સ્ટાર રેટિંગ જોયું તો એને થ કે શું ફરક પડશે ને જયારે ફોર સ્ટાર રેટિંગ હતું તો એનું થોડું પ્રાઇસ બી ઓછું હતું અને સેમ જ ડ્રેસ હતો તો એમાં છે ને ડાયમંડ લાગેલા હતા તો જયારે એને ડ્રેસ મંગાવ્યું ને ત્યારે ડ્રેસ તો આવ્યો પણ એના પર એક બી ડાયમંડ હતું જ નહી ડાયમંડ ની જગ્યા છે, ને પ્લાસ્ટિક ન જે અ બોલ્સ જેવા આવે ને નાના નાના તે ચિપકાવેલા હતા. તે આખા ડ્રેસને એટલું ગંદુ બનાવી દીધું હતું, તો ત્યારે એણે મને કીધું કે અગર મેં થોડાક રૂપિયા માટે ફાઈવ સ્ટાર રેટિંગ વાળું જ લીધું હોત અત્યારે મેં પાર્ટીમાં એટલો મસ્ત ડ્રેસ પહેર્યો હોત તો એને એ વસ્તુથી બહુ ખરાબ લાગ્યું.
બિલકુલ સાચી વાત છે કે આપણે ઓનલાઈન ભલે ઓનલાઈન સારું છે‌. પણ એના એના ગેરફાયદા એ બી છે કે આપણે વસ્તુ આપણે રેટિંગ પહેલાં જોવાના પછી, એના રિવ્યૂ વાંચવાના પછી આપણે વ્યવસ્થિત ચેક કરીને લેવું જોઈએ અગર બી તમે ફાઇવ સ્ટાર રેટિંગની વસ્તુ મંગાવો છો અને છતાં બી તમને પ્રોડક્ટ જે ત પ્રોડક્ટ જે છે. એ તમને ખરાબ મળે જતો તર તરત તમે કમ્પ્લેન કરવા કર દો અને કંપનીમાં તમને રિપ્લેસ કરી જ આપે એ લોકા અને હમણાં તમે વાત કરી કે તમારી કે મારા બી ફ્રેન્ડ એવો સ્કેમ થઈયો હતો ઓનલાઈન શોપિંગની કે મારો એક ફ્રેન્ડ છે કે એને એને સરસ મજાનું પરફ્યૂમ મંગાવેલું હવે. હવે હવે એને પરફ્યૂમ મંગાવેલું પહેલાં એને એક કંપનીનું પરફ્યૂમ હતું, એ એ પરફ્યુમ એને મંગાવેલું તે એને વેપ વેબસાઇટ પર બધા રિવ્યૂ વાંચ્યા, બધું જોયું. પછી એને એમેઝોન પરથી કંઈ પરફ્યૂમ મંગાવ્યું. હવે હવે એના ઘરે પરફ્યૂમ આવી તો ગયું. પણ એની સાથે એટલો મોટો સ્કેમ થયો કે એ બિચારો એમ કીધું કે મેં દુકાનમાં જઈને ઓફલાઈન લઈઆત તો હારું પડતે નવરત્ન તેલની બોટલ પરફ્યુમની જગ્યાએ.
સાચી વાત છે ઓનલાઇન
એટલે ઓનલાઈન શોપિંગમાં આવા બધા બી આપણને સ્કેમ થાય. એટલે આપણે સાચીને ખરીદી કરવી જોઈએ. અને બીજું કે બધી વસ્તુ આપણે ચેક કરીને ખાસ કરીને આપણે જે વાત કરીએ કે કપ કપડાં છે, આ બધી પ્રોડક્ટ છે, પણ હું તમને સલાહ આપીશ ઇલેક્ટ્રિક વસ્તુ છે જેમ કે મોબાઈલ છે, ટીવી છે, વોચ છે, સ્માર્ટવોચ એ બને ત્યાં સુધી આપણે ઓફલાઈન જ જોઈને લેવી જોઈએ કારણ કે આપણે ઓનલાઈનમાં તમને બધું બતાવે પણ પછી કદાચ ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ કંઈક આપણને જ્યારેક બી ખરાબ આયવી, એના કારણે આપણે ઇલેક્ટ્રોનિક વસ્તુ બને તા‌ હુધી આપણે ઓફલાઈન દુકાનમાંથી જ લેવી જોઈએ. ઓનલાઈન ઓનલાઈન જોવા કરતા. એટલે ઓનલાઈન બી સારી જ મળે એવુ ની‌ કે ખરાબ મળે છે. પન બને
સાચી વાત છે એ વાત તો હું માનું કે સાચી વાત છે એ વાત તો હું માનું કે જયારે મેં એકવાર ઓનલાઇન મારો મોબાઈલ ફોન મંગાવેલો મારી ફ્રેન્ડ માટે ત્યારે એ તો મે સારું રાખ ખેલું કે એવું રાખેલું કે, પે આફ્ટર ડિલિવરી કે ડિલિવરી થઈ જાય પછી પેમેન્ટ કરવાનું ત્યારે મારી સાથે શું થયું કે એમાં ફોન આખો આવ્યો એમાં અંદર ફોનની જગ્યાએ ફક્ત એનું કવર નીકળ્યું અને મારી પાસેથી એ લોકો એ લેવાના આવ્યા એક લાખને વીસ હજાર રૂપિયા. તો હવે આટલા બધા રૂપિયા આપીને આપણને ખાલી ફોન કવર મળવાનો હોય તો મેં સીધું ક કમ્પ્લેન કરી કસ્ટમર કેરમાં ને કસ્ટમર કેરમાંથી એ ફોન લઈ ગયા અને મને અસ્થી મારો ઓરિજિનલ ફોન આપી ગયા અને મારા મેં પછી એ લોકોને પેમેન્ટ કરી દીધું મેં મારો બીજો ફોન આવ્યો ત્યારે બધું ચેક કર્યું કે હા બરાબર છે ને કશું કર્યું નથી ને કે આ લોકોએ તો તેમ બધું ચેક કર્યા પછી જ મેં પેમેન્ટ કર્યું એટલે આપડે જયારે બી કઈ બી વસ્તુ મંગાવી ત્યારે હું તો કહુ કે મોટે ભાગે છે ને પે આફ્ટર ડિલિવરી વાળું જ ઓપ્શન રાખવાનું કે આપણે આવી જાય આપણે કપડા કે જે બી તે જોઈ લઈએ આપણે ટ્રાયલ કરી લઈએ કે બધું થઈ જાય પછી જ આપવાનું પેમેન્ટ.
એટલે ઓનલાઈન શોપિંગમાં એક મોટામાં મોટું ઓપ્શન છે કે આપડ પે